હેલો બસ હું એદકમ મજામાં તું કેમ છે.
પણ મજામાં છો બોલ
હું પણ તને ફોન જ કરવાની હતી કે આ સન્ડે પર છે ને હું એકદમ છું તો આપડે બધા ફ્રેન્ડ સર્કલ મળીને ચાલ સોમનાથ જઈએ એક ટ્રીપ કરીએ તો મજા આઈ જશે તું ફ્રી છો સન્ડે
હા છો
હા તો સારું આપડે એમ કરીએ કે બધા ફ્રેન્ડને હેને વોટ્સઅપ પર મેસેજ કરી દઈ જેને આવવું હોય ને તે બધા ફ્રેન્ડ સાથે આવે ને આપડ સાથે મળીને બધાએ ઈએ તો આપડે કઈ રીતના જશું એ પ્લાનિંગ હાલ જ કરી રઈ ટ્રેનમાં જવું છે કે પછી આપડે બસ માં જશું કે પ્રઇવેટ ગાડી લઈને કઈ રીતે ના જવ છે.
એ તો હું હમણાં પછી ક એ પેલા આપડે જાણી લે કે સોમનાથ વિશે હું જરાક માહિતી આપું ત ને સોમનાથ મંદિર એ ભારત દેશ દેશના ગુજરાત રાજ્ય ના ગીર સોમનાથ જિલ્લા માં વેરાવળ નજીક પ્રભાસ પાટણ ખાતે અરબી સમુદ્રના કિનારે આવેલું એક અત્યંત પવિત્ર અને ભવ્ય હિન્દુ તીર્થ જેમ છે. ત્યાની મુખ્ય વિશેષતાઓ વિશે તેને હું જણાવું તો પ્રથમ જ્યોતિર્લિંગ હિન્દુ ધર્મોની માન્યતા મુજબ ભગવાન શિવના બાળ પવિત્ર જ્યોતિર્લિંગમાં સોમનાથને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજવામાં આવે છે.
અને નામો ના પૌરાણિક અર્થ સોમનાથ એટલે ચંદ્રનાથ કે રક્ષક પછી પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિ દક્ષના શ્રાપ માંથી મુ મુક્ત મેળવવા માટે ચંદ્રદેવે સોમ અહીં સરસ્વતીની નદી કિનારે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી બાણ સ્તંભ મંદિરના દરિયા કિનારે આવેલા સ્તંભ પર સંસ્કૃતમાં શ્લોક અંકિત છે જેનો અર્થ થાય છે. બિંદુથી દક્ષિણ ધ્રુવ એન્ટારટિકા સુધી સીધી રેખામાં વચ્ચે કોઈ પણ જમીન કે ભૂખંડ આવતો નથી. અને ત્યાંની વિગતો જણાવું તો ત્યાં સ્થળ જે છે એનું નામ છે. પ્રભાસ પાટણ વેરાવળ નજીક ગીર સોમનાથ જિલ્લો ગુજરાત પછી ત્યાંના મુખ્ય દેવ જે છે ભગવાન શિવ ત્યાં સોમનાથ મહાદેવ હમ્મ. અને તાર પછી ને ત્યાર પછી તે જવાનું કીધું તો હું કહી દઉં કે આપડે શેમાં જવું જો આપડે ત્યાં જવું હોય બરાબર છે. આપડે સરકારી બસ નો પણ ઉપયોગ થઈ શકે બરાબર છે જેમ કે ગુજરાતના લગભગ તમામ નાના મોટા શહેરો માંથી જેમ કે અમદાવાદ રાજકોટ જુનાગઢ દ્વારકા ભાવનગર વડોદરા સુરત સોમનાથ માટે સીધી બસ બસો ઉપલબ્ધ છે ત્યાર પછી. તે આપણે પ્રઇવેટ બસો જે આપણે ખાનગી ટ્રાવેલર્સ સ્લીપર અને સીટર બસો પણ સોમનાથ બસ સ્ટેશન સુધી નિયમિતપણે આવે છે. અને રાજકોટ થી સોમનાથ છે ને આપડે એકસો ને નેવ કિલોમીટર છે આશરે ચાર થી પાંચ કલાક મા આપડે પહોંચી જશું.
હા તારી વાત આ કીધી એકદમ સાચી પણ તું હમણાં જે મને માહિતી તી આઈપી ને સોમનાથ ની એ સોમનાથ ના બાર જ્યોતિર્લિંગ આવેલા છે. તો તે મને અપૂરતી માહિતી આપી હું તને હેને સોમનાથ ની સંપૂર્ણ પૂણ માહિતી આપું. કે સોમનાથ મંદિર રહ્યું ને ગુજરાત ના જેમ કીધું કે ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસ પાટણ ખાતે આવેલું છે એ વાત તો તારી સાચી છે પરં તો ત્યાં છે ને ભગવાન શિવને સમર્પિત અત્યંત એક પ્રાચીન પવિત્ર મંદિર પણ છે. અને અરબી સમુદ્ર ના કિનારે આવેલું હોવાથી અહીનું દૃશ્ય્યો ખુબ જ સુંદર લાગે છે. અને એની સાથે સાથે છે ને ઈતિહાસમાં મંદિર પણ અનેક વખત હે ને આક્રમણ થયું હું તું. પરંતુ દર વખતે એનું પૂર્ણ નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ નુ મંદિર છે ને જે બનાવેલું તે ઓગણીસો એક એકાવનમાં પૂર્ણ થયું હતું. અને તને ખબર હોય તો ત્યાં આવે ને દરરોજ સવારે અને સાંજે આરતી થાય છે. સાંજે લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાય છે જેમાં મંદિર નો ઇતિહાસ રજૂ કરવામાં આવે છે એની સાથે સાથે હે ને અ એની ઘણી બધી પૌરાણિક કથા પણ છે. કે પૌરાણિક કથા મુજબ હે ને ચંદ્રદેવી સોમ ભગવાન શિવ ની આરાધના કરીને એનુ મંદિર બનાવ્યું હતું તેથી ને તેમનું નામ હે ને સોમનાથ પડ્યું હતું. અને આ મંદિર હજારો વર્ષથી હિન્ંદુઓની મહોત્તમ નું તીર્થ સ્થળ રહ્યું છે. અને લગભગ હે ને ઈસવીસન દસ પચીસ ની આસપાસ હે ને મોહમદ ઓફગસની એ મંદિર પર આક્રમણ કરી તેને નુકસાન પહોંચાડ્યું હતું. અને ત્યારબાદ મંદિરનુ અનેક વખત હે ને પૂર્ણ નિર્માણ. કરવામાં આવ્યું હતું અને ત્યારબદ હે ને સ્વતંત્રા પછી અ સરદાર વલ્લભભાઈ પટેલ આ જેમની પ્રેરણાથી મંદિરનું ફરી નિર્માણ કરવામાં આવ્યું હતું. અને હાલનું મંદિર જે છે ને તે ઓગણીસો એકાવન માં લો પ્રતિક્રિયા કરવામાં આવ્યું છે.
એટલે હે મે મંદિર ને અરબી સમુદ્ર કિનારે આવેલું છે અને તેથી સ્થાપત્ય શૈલી પણ ખુબ જ આકર્ષક છે આ તને કઈ માહિતી વધારે હોય તો તું પણ મને જણાવ આ બાબતમાં.
તે જેમ કીધું એમ કે વિશે તો આપડે વાત કરી બરાબર છે હે સોમનાથ ની આસપાસ પણ આપડે છે ને જોવાલાયક ખુબ જ સરસ મજા ના સ્થળ છે તેના વિશે હું જણાવું તને તો જેમ કે ત્યાં આપડણે જઈએ તો ત્યાં ત્રિવેણી સંગમ પણ છે હિરણ કપિલા અને સરસ્વતી નદીઓ નો અરબી સમુદ્ર સાથે પવિત્ર સંગમ જ્યાં સ્નાનનું વિશેષ મહત્વ છે. ત્યાર પછી આપડે એ ત્યાં છે ને બાલકા તીર્થ છે હાલકા સોમનાથી લગભગ છે ને ચાર કિલોમીટર દુર આવેલું છે. એ સ્થળ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે વિરામ કરી રહ્યા હતા ત્યારે પારઘીનું બાણ વાઘ વાઘ એમને પોતાની અવતાર લીલી પૂર્ણ કરી હતી અને લાઈટ અને સાઉન્ડ શો મંદિરમાં પરિસરમાં દરરોજ સાંજે સોમનાથનો ભવ્ય ઇતિહાસ દર્શાવતો હોય છે ત્યાર પછી આપણેે વાત કરીએ તો ત્યાં સોમનાથ મંદિર ની વાત કરી તો ત્યાં છે ને દર્શન નો સમય જે છે ને સવારે છ થી લઈને રાત્રે દસ સુધીનો સુધી સતત રે છે આરતી નો સમય હું તને જણાવું તો ત્યાં મંગળ આરતી થાય છે એ સવારે સાત વાગે થાય છે. અને ત્યાર પછી છે ને રાજભોગ આર તી થાય છે કે રાજભોગ આરતી બપોરે બાર વાગે થાય છે. અને ત્યાર પછી સંધ્યા આરતી થાય છે, જે સાંજે સાત વાગ્યે થાય છે, અને ત્યાર પછી લાાઈટિંગનો શો અને સાઉન્ડનો શો પન સાંજે આઠથી નવ વાગ્યા સુધીમાં મંદિર પરિસરમાં રાખવામાં આવે છે, અને તયા પછી આપણેે બે ત્રણ જાવાનું કીધું તું કે આપડે બસમાં પણ જઈ શકીએ ને ત્યાર પ કે જણાવી દઉ કે આપણે ટ્રેન ટ્રેનમાં પણ જઈ શકી કેમ કે આપણે જ્યાં રેતા હોય ત્યાં થી કોઈ પણ નજીકમાં જે રેલવે સ્ટેશન હોય ને ત્યાંથી આપને સોમનાથ અને વેરાવળ જંક્શન માટેની માત્ર પાં તો આપણને મળી જાય છે, ટ્રેન જેમ કે અમદાવાદ છે, રાજ કોટ રાજકોટ છે, જામનગર છે, પછી પોરબંદર છે, સુરત મુંબઈ અને જબલપુર જેવા મુખ્ય શહેરોથી વેરાવળ અને સોમનાથ માટે દરરોજ તેમજ અઠવાડિયે એક્સપ્રેસ ટ્રેનો ઉપલબ્ધ છે. અને જો આપણેે પ્લેન ફ્લાઈટમાં જવું હોય તો ત્યાં આપણેે ને દીવ એરપોર્ટ દીવ એરપોર્ટ પ ઉતરવું પડે દીવ એરપોર્ટથી આપણે છે, ને સોમનાથથી સૌથી નજીકનું એરપોર્ટ છે, કેમ કે દીવ તે લગભગ પંચ્યાસીથી નેવ કિલોમીટર દૂર છે. દીવ દીવ એરપોર્ટર્થી આપડે છે, ને ટેક્સી અથવા તો બસ દ્વારા દોઢથી બે કલાકમાં સોમનાથ પહોંચી શકાય છે. અને આપડે રાજકોટથી જવું હોય તો રાજકોટ આપડે જે હિરાસન એરપોર્ટ છે, ત્યાં સોમનાથ તે આશરે બસો કિલોમીટર દૂર છે. જ્યાં મુંબઈ દિલ્હી બેંગલુરુ જેવા દેશના વિવિધ ભાગોમાંથી ફ્લાઇટ મળે છે ત્યાંથી ટેક્સી બસ કે ટ્રેન દ્વારા આપણે સોમનાથ પણ જઈ શકાય છીએ. અને તો તે વિશે શું કેવું છે, તારું?
હા એ તો તે બરાબર કીધુ પરંતુ હું તને એ પણ જણાવું કે સોમનાથ મંદિર તો છે, પણ સાથે સાથે ત્યાંનો જે દરિયો કિનારો છે, ને એ પણ બઉ મસ્ત છે, જેમ કે અરબી સમુદ્રમાં મોજાનો સુંદર તયા દ્રશ્ય જોવા મળે છે. અને સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો પણ ખુબ મનોહર હોય છે. અને ખાસ કરીને તો ત્યાં પ્રજાનો પ્રવાસ માટે પણ ત્યાં જ આવે છે, અને એમાં ખાસ કરીને જે ત્યાં દરિયો કિનારો છે, તે ખુબ બોવ મો તો છે, અટલે ઓ બને તો આપડે અ સોમનાથના દર્શન કરીને ટાઈમ મળે તો ત્યાં પણ સાથે સાથે જતા હોય. અને તે જે વાત કયરી હતી કે સોમનાથના બાળમંદિરના જે જ્યોતિર્લિંગ છે. હા તો ઈ પણ ધાર્મિક પરંપરા પણ આપડે બધો ઇતિહાસ જાણવું પણ ખુબ જરૂરી છે. અને સાથે સાથે કે ત્યાંના જે સોમનાથ મંદિ અ ચડાઈ કરતી વખતે આક્રમણ થયું હતું. તો ત્યારે ત્યાંથી મંદિરના ઘણા બધા અ વસ્તુ અ હેને પણ મોહમ્મદ ગજને જયારે આક્રમણ કર્યું ને ત્યારે જ એ લૂટવાનો પ્રય કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. આટલે મોહમ્મદ ગજની કઈ સોમનાથના મંદિર ઉપર લૂંટના કરી એટલે તે એમના બધું અવ ત્યાંના રહી ગયા અને ફરીથી પૂર્ણ નિર્માણ કરવામાં આવ્યું
બરાબર છે તો સાચી વાત છે તો ચાલ હવે આપણા ટોપિક પર પછી વાત કરીશું.
હા ઠીક છે ભાઈ.